હાાલ
હલો
અ
હલો હલો
હવે આવે છેં આવાજ
હ હા એ દેવ હું કરી રહી
કઈ તું કરે
કઈ નહી હમણાં ખાવા ખાધું
હુ ખાધું
હુ બણાયું માર તો મક્કી નો રોટ વનાાયો
રોટલો રોટલો અને સાક પતાક બટાક
હમ્મ
કેવું ચાલે બીજું ભણવાનું
સારું સારું હારું સાલે હમ્મ
હ તો એક્ઝામ આવે જ લાગે તને અમાર તો
હા હાજ તો અમે કોલેજમાં લખવાલ હતી પરીક્ષા ની થો વાર હ છે
હોસ્ટેલમાં કે ઘેર
થઈ